હેલો. સાગરભાઈ કેમ છો કેમ છો મજામાં. બસ અમે મજામાં કેવું ચાલે છે. બસ આપડે પણ સરસ ચાલે છે. હમ હમ્મ હવે જુઓ ને અમે થોડુંક બાળપણ ની મને યાદ આવી ગીવી લાવો સાગર ભાઈને પૂછીને એક હા એકબીજા જાણીએે કે તમે કેવી મજા કરી અમે કેવી મજા કરી બરાબર તમે જણાવશો કે તમને બાળ પણ તમે શું બસ આ છોકરાઓને જોતો હતો એટલે છોકરાઓ રમતા હતા. એટલે મને એવું લાગ કેવું કેે લાવો આજ આમને પણ પૂછી જવું કે એમને
હા હા હા જૂની યાદો યાદ આવી
હા હા બોલો બોલો
બસ બીજું કોહો.
બસ કો બાળપણ ની યાદો કો તમને જે ત ભણવા જતા તા શું કરતા તા રમતો કેવી રમતા હતા.
બાળપોણમાં તો બઉ મોજ કરી છે કો ને ક્રિકેટ રમ્યા જ
બરાબર.
હમ્મ બીજું બધા ભાઈબંધ બધા સ્કૂલમાં ફરવા જતા ભણવા જતા.
બરાબર.
હન
બરાબર તમે ગીલી દંડો કે એવું રમેલા
હા ગ બેેલા ને
બરાબર આંબલી પીપળી
ના આમડીી પીડી એ પણ તમેલાાવો
બ જોુ અમે તો આંબલી પીપલી રમતા તો પેલામ નીચે થી આમ ચડી જવાય ને અવાજ ઝાડ હતા ફટાક દે ઉપર હા અને પેલી શેરના ઝાડ આવે ને
હમ
એટલે અમે ફટાકડાન ઉપર ચડી જતા અને પેલા ભાઈ આમ પકડવા આવે ને એવું બધું હોતું એટલે એ રમતમાં તો બહ મજા કરીને ક્રિકેટમાં તો અમે રમે રમેલા છીએ અને ક્રિકેટમાં તો અમે તો અમે જેટલા ખેલાડી હતા ને રમવાના
હા
બા અમે એકબીજા ના નામ પાડેલા
એવું એમ
હા કે આ ભાઈ કોણ મારું નામ ધારો કે સચિન તેંડુલકર હતું એમ
હા હા
બરાબર એટલે સચિન જેવા એમ કે એક બે એવા ચોકો છક્કો મારી દીધો હોયને એક ભાઈ એ ધારો કે ત્રણ ઉભરા ઉપર છક્કા મારેલા હતા તો યુવરાજ સિંઘ ની યાદ આવી ગઈ હતી એ વખતે તો એ ભાઈ નું નામ યુવરાજ શિયાલ દીધું કે આ ભાઈ યુ રાજત છે એમ
હા હા
બરાબર
હમ
એટલે આવી રીતે હતું
હમ
પછી જોુ ને અમદાવાદ કોકરિયામાં પણ અમે ગયા તા
એવું એમ ક્યારે ગયા તા
હમણાં જ લાસ્ટ ટાઈમ જુઓ ને અઠવાડિયા પેલા જ બઉ ફર્યાદા હા હા અમે ફેમિલી સાથે ગયા ત હા ત્યાં જુઓને અમે હવે જોરદાર મજા આ ગઈ અમે પ્રાણીસઘ પેલા તો બધા ફેમિલી સાથે ટિકિટો કઢાઈ કઢાય અને પ્રાણી સંગ્રહાલયમાં ગયા બધા જ અ લોકોને પ્રાણીઓ જોવાની બહુ મજા આ એમ
એવું એમ
હા
કેવું છે પ્રાણીજંામાં મજા આવે એું છે
બસ બધા જ પ્રકારના પ્રાણીઓ છે જુઓ વાંદ ચદ્રો હરણ વાઘ ચિત્તો સિંહ દીપડો બરાબર રોજડું આવા બધા જ પ્રકારના ત્યાં બધા પ્રાણીઓ છે
એવું છે એમને
તો એ પ્રાણીઓ જોવાની બહુ મજા અને નાના બાળકો તો ખબર જ છે આપણને બહુ મજ કરે એમ આવું બધું જોુવું એટલે એમને તો બહુ મજા પડે એમ હમ બરાબર પછી હમ તમે પણ આવીને કોઈ જગ્યા ગયા જ હશો ને
હા ગેલા જ નમે
હમ કયો ગયેલા.
તો ને આમ તો પ્રાણી તો ગોવા નહી. ગેલા પણ બીજા ગેલા જ ને માં ગેલા જ છો. સાસણ ગીર ગયેલા છો હું. ગીર હા ત્યાં પણ પ્રાણી સક્રાંતિ સારું જ છે, ત્યાં જોવાલાયક સ્થળ.
ત્યાં પણ એવું જ છે, સાચી વાત છે, તમારી. બરાબર પછી જુવો ને અમે કાંકરિયામાં આગળ ત્યાં એક એક સાયન્સ સિટી આવે ને
હમ્મ.
એ ટાઈપનું એક ત્યાં બધું બનાયેલું છે, બાળકોને અલગ અલગ પ્રકારની દસ પ્રકારની ની કે પંદર પ્રકારની રમતો છે.
એવું છે, એમ
હા તો બાળકને પોલીસ બનવા મળે.
હમ્મ ટ્રેનિંગ આપે છે, કે શીખવા પૂડતું જ.
ખાલી એમ કપડાં પહેરાય અને ટેનિંગ જેવું આપે એમ નોર્મલ એમ. હિન્ટ આપે કે આવું આવું હોય એમ.
હોવ હોવ.
તો આર્મી ના કપડા પહેરાઈને પેલા નઈ ગુફાઓ હતી ગુફામાં બે પેસાડે પેલી ગલી માં દોડાવે આવે નીચે થઈને આમ જવાનું હોય. બરાબર તો આર્મીની ટ્રેનિંગ થઈ ગઈ પછી પોલીસના કપડાં પહેરાઈને એમને હાથમાં દંડો આપે. હા પછી કોટમાં કોણ કોણ હોય કે વ વકીલ હોય જજ હોય હા તો એ જજ ને વકીલ ને પોલીસ ને બધા એ એક બીજાનું આખું કરે એમ. કે પોલીસ નું કામ શું છે જજનું કામ શું છે, વકીલનું કામ શું છે. હા તો એ બધું જ બાળકો થકી જ બાળકો જોડે જ કરાવવાનુ.
ઓહ બધા બાળકો જ કરે છે, અભિપ્રાય બધા એ
હા પણ શું પેલા જે આ ટ્રેનિંગ ટ્રેનર હોય એ શીખવાડે કે તમારે આવું કરવાનું.
હા-હા-હા.
હા બરાબર તો આ રીતે આવી અલગ -અલગ શિક રેડિયોમાં પેલ રેડિયો નહિ હોતું અત્યારે અમ એફ એમ શું કેવાય એફ એમ સજી છે, હા એફમ હા એ ફેમ કેવાય જે
હમ્મ.
બોલવાનું હોય ને તો એ કઈ રીતે બોલવું એ બધું એ પણ શીખવાડે ત્યાં માઇક હોય. બાળકને માઇકમાં બોલોવ કે હું હું વાત કરી રહ્યો. શુ નાઈન નાઇન પોઇન્ટ સિક્સ પોઇન્ટ આઉટ.
હમ રેડિયોમાં અલગ અલગ ઓપ્શન હોય છે,
હા તો એ રીતે ત્યાં એવી પણ ટ્રેનિંગ હતી બાળકો ની પછી એમ્બ્યુલન્સ ની હતી.
હમ્મ.
એકસો આઠ
એકસો આઠની જાય.
હા પછી ફાયર બ્રિગેડ હા એમાં ડોક્ટર વિસે અર્જન્ટ દોડવાનું કે ત્યાં અંદર કોઈ પડી ગયું ટ્રીટમેન્ટ હા. ટ્રીટમેન્ટ આપે પછી બસની સુવિધામાં ટિકિટ આપવી એ હતું પછી ફાયર એમાં એવું હતું કે પેલા આગ ઓલવતા હોય ને એમ એ રીતે હાથમાં પાણી આપી દીધું એમ પાઈપો બે બાળકને તો બાળકને તો મજા પડી જાય.
હા બંને ટ્રેડિક સારી થઈ જાય બધુ એવું થઇ જાય.
ઉપર આમ કાચમાં રેડવાનું હોય પાણી ત્યારે કોઈ આગ તો હોય નહી પણ એમ કેવી રીતની ત્યાં કે ઉપર આગ છે એ રીતના જોઈને અને આગ ઉપર પાણી રેડવાનું એમ. અને એના બધા જ વિડીયો અમારી જોડે પડ્યા. પાછ અમે તો બઉ વિડીયો ઉતાર્યા બહુ મોજ કરી છે હા અમદાવાદની ટ્રેનિંગ એટલે યાર જોરદાર બાળક ને તો બઉજ મજા આવી ગઈ.
એવું એમ બીજું બીજું ક્યાં કેવા છે ાર
બીજું તો જુવો ને અ બીજું તો ઘણી જગ્યા અમે ગયા છીએ ત્યાં ત્યાં બધા ચકડોળો હતા ત્યાં અંદર અંદર ફરવાનું બઉુ છે ત્યાં એક લેખ જે તળાવ કયા ને કાંકરિયા
હા લેખ તળવા
તળાવ ની અંદર ઓડિયા માં પણ અમે બેઠા તા એ વખતે ઘણા બધા પંદર વીસ લોકો એક સાથે બેસી અને આખા લેક ની મજા લીધી તળાવની હા પછી આજુબાજુના ચ ડોળને ખાવા પીવાનુંને ત્યાં બધું જ પછી ત્યાં અંદર એક રેલગાડી ચાલે છે અંદર
હા ટ્રેન ટ્રેન ટ્રે નાના છોકરા બેસે એવી
નાના છોકરાને ત્યાં બેસાડ્યા અને બાળકને તો પહે હ રાઉન્ડ મળરા પેલી વાર બેઠા ને આખું તળાવ નું રાઉન્ડ મરાવે એટલે કેવી મજા આવે એમ એટલે આવી રીતની અમે ત્યાં હા હા મે રીમાં બેઠા થા હા હોળીમાં બેઠા પંદર વીસ જણા બેઠા હતા હા એટલે આવી રીતની બહુ છોકરાઓને મજા આપી એમ
એમ
બાળકો ખુશ થઈ ગયા
હમ
અને આવી રીતનું એમને મજા આવી ગઈ એમ
એવું એમ ના
હમ તમે આવી કોઈ જગ્યાએ મજા આવી મજા કરી હોય તો અમને પણ જણાવશો એટલે અમને પણ આનંદ
ચોક્કસ તો ખરું જ કોને અમે બાર તો બહ કોઈ ગેલા નથી એમ તો ઓછ હતુંય
હમ બરાબર
કોને
પછી જુઓ ને અત્યારે અત્યારના બાળકોમાં એમ કેવાય ને આત્મવિશ્વાસ જોવા નથી મળતો પણ હા તો આપણે શું કરી શકાય આપણે આપણા બાળકને જો એ રીતનું ટ્રેનિંગ આપીએ તોને આત્મવિશ્વાસ ધારો કે અમે આ બધી જગ્યાએ ફરવા લઈ ગયા અને દરેક દરેક પ્રોજેક્ટમાં એને ભાગ લેવ્યો અમે એનું કારણ શું એક આત્મવિશ્વાસ કે હું આ કરી શકું હું હું બધું જ કરી શકું મારા થી બધું થાયજ એમ
થાય જ
ડરીને જ બેસી જાય કે હું પાણી ના આપેલું
પાણી ના કરી શકો એ ડરી જવામ પેલા જાત ન છે જ જતો રહેે
હા એટલે શું આવું બધું અમે કરાવ એનું કારણ છે કે આત્મવિશ્વાસ વધ બાળકનું
આત્મવિ્વાસ હો તેવા હતા
હ અને આત્મવિશ્વાસ વધે તો એ ભણવામાં પણ આગળ વધે. અને સારી નોકરી તો પછીની વાત છે પણ કાર મતલબ પોતાનો વિકાસ સારો થયો હોય તો એ આગળ વધી શકે એમ.
હા, આરતી વાત છે.
એટલે શું આ બધી ટ્રેનિંગો બાળકોને આપવી પડતી હોય છે આપણને ખ્યાલ નથી હોતો એ. હા એટલે શું બાળકોને ટ્રેનિંગ આપીએ બાળક આગળ હા જાણ
જાણકારી મળે બાળકને આગળ શું કરવું છે, કેવું છે કેવીતિ છે. કેવું બધું એમ નવું શીખવા મળે.
હમ સાચી વાત છે.
એને
પછી જોયું ને પર્યાવરણ પણ અમે ત્યાં ગયા તા એ કેટલું પર્યાવરણ શુદ્ધ હતું
શુદ્ધ છે પરવાર છેને તો
હા શુદ્ધ પર્યાવરણ કે બહુ તમને બહુ મજાતી ક્યાય ધુમાડો જોવા ના મળે આજે કાંકરિયા તળાવ ની વાત કરીએ તો.
હા.
ક્યાય ધુમાડો ચોખ્ખું એકદમ વાતાવરણ ખુશનુમાં તમે આમ સવાર થી લઈને સાજ સુધી ફરવા જાવ ને
હમ.
પડી જાય એમ
હા હા હા
હમ.
યુઝમને. બસ બીજું શાંતિ છે કો ને ચાલે જાય છે ધડાા પાણીમાં કે્યવ છે.
બસ ધંધા પાણી માં આપડે ચાલ્યા કરે છે. હમણાં એક જોુવ ને એક સાઈટ રાખી છે. એટલે ત્યાં અમારે શું કામકાજ ચાલુ હોય છે, અને આજ આજ થી સ્ટાર્ટ ગરરીયામ તો
આજથી સ્ટાર્ટ કરી છેવું છે.
ધંધા પાણીમાં તો, હ ત્યાં હવેજ આજે ગયા અત્યારે ખાવા આવયા જમીને પાછા ત્રણ વાગે જશુ હા.
હમ રી્ક્ષ કરશો ને પાછું કલાક દોઢ કલાક
હા રેસ્ટ બે દોઢ કલાક નો રેસ્ટ કરીને પાછા નીકળીશું, તો વળી સાંજે સાત વાગે ગ આવી જશું
એવું છે અમનું. હમ ઓકે.
કામ કરવાની એક આમ શાંતિ થી કામ કરી જઈએ છીએ
અને ફરવા તો હ હું મેડિકલમાં જોબ કરું છું કહ ને?
મેડિકલમાં છે એમ ને શું હોય તમારે મેડિકલમાં આમ તમે જનરલી શું વર્ક કરવાનું
જેને મારો ઓફિસ વર્ક જ છે, કો ને? કોમ્પ્યુટર બિલિંગ પરચેસ નું સાંભાવાનું છે સેલ નું સાંભાળવાનું છે.
બરાબર. અને કઈ પેલું કેવાય ને જે આમ બહાર જતા હોય ડોક્ટર એમાર એમાર
એમઆરનું હોય છે પણ એમઆરનું આપણેહીં કરતા આપણે ઓફિસ વર્ક જ કરીએ છીએ
ઓફિસર્ક જ કરો છો એમને બરાબર બરા ઉઘરાણી કરવા જવાનું કેવું
ના એ તોી ફોન ઉપર આવી જયા છે હવે તો ઓનલાઈન સિસ્ટમ ચાલુ જ છે એટલે અપડેટ માં એટલે ચેક કર્યું તો કુરિયર આ આવી જાય એ
હમ હમ બરાબર એવી રીતે હોય એમ ને સરસ સરસ જોરદાર તમારું કામ પણ જોરદાર લાગ્યું અમને એ જાણીને અમને બહુ આનંદ થયો તમે તમારી બાળપણની અમને બહુ યાદ આપ રઈ અમને બહુ મજા
હમ તમે પણ ફરવા ગયા સારું અમને પણ એવું લાગ્યું અમારે હવે જઈશું તો અમે તમને ચોક્કસ યા કરશું અને કહીશું
ના ના ક્યાજો ક્યાજુ બરાબર બીજું કો હવે
બસ બીજું શાિ કો કો સારું ચલો તે મૂલીે